હલો બેન.
હા બેન મજામાં. તમે કેમ છો?
હા બસ મજામાં. મારો અવાજ તમને ક્લિયર આવે છે? બેન હું તમારા ચોમાસા વિશે વાત કરવામાં માંગુ છું. તો તમારા પાહે સમય છે.
હા છે ને. બેન બોલોને.
સારું, આપડી આપડા કે આ ત્રણ ઋતુઓ છે આપડા તો તમને ખબર છે આ ઋતુઓ ત્રણ છે આપડી કુદરતની ઋતુઓ. ઉનાળો, શિયાળો, ઉનાળો અને ચોમાસું.
હમ્મ.
એમાં સે હું ચોમાસના વિશે તમસે વાત કરવા માંગુ છું. ચોમાસું-ચોમાસું ઋતુ આપડી જૂનથી સ્ટાર્ટ થાય છે. ને આ ઋતુ આપડી ચાર મહિના રહે છે. જૂન, જુલાઈ, ઓગસ્ટ ને સપ્ટેમ્બર સુધી. સતો ચાર વર્ષ ચાર મહિનાનો સમયગાળો આ ઋતુનો રહે છે. ચોમાસું ઋતુ બહોત જરૂરી છે. ચોમાસા ઋતુમાં આપણને પાણીની પૂર્તિ પૂરી થાય છે. હેલો.
હા બેન બોલો.
ચોમાસુ ઋતુ આપડે-આપડી દે હુ કે ત્રણ ઋતુઓમાં આપડી ચોમાસી ઋતુ છે ને સર-સર્વશ્રેષ્ઠ ઋતુઓ છે. એ આપણને પાણી પૂરું પાડે છે. ખેદુતો માટે ચોમાસા ઋતુ ખુબ જ જરૂરી છે. તમને કંઈ જાણ છે ચોમાસા વિશે?
હા બેન, હું બતાવું તમને ચોમાસા વિશે. ચોમાસું તો મને ખુબ જ ભાવે છે. અ ચોમાસા વિશે જો હું વાત કરુંને તે ભારતની મુખ્ય અને સૌ થી મહત્વપૂર્ણ ઋતુ છે. ભારતીય સંસ્કૃતિ અને આર્થિક વ્યવસ્થામાં છે ને તેનું સ્થાન અનન્ય છે. આ ઋતુ સામાન્ય રીતે છે ને જૂન મહિનાથી શરૂ થઈને સપ્ટેમ્બર સુધી ચાલે છે. જેમાં હિન્દુ પંચાંગ મુજબ અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો મહિનાનો સમાવેશ થાય છે. કાશમાં કાળા ડિંબાગ વાદળાની ગર્જના અને વીજળીના ચમકારા સાથે શરૂ થતો વરસાદ ધરતીને નવજીવન આપે છે. ચોમાસાની જો હું વાત કરું ને તે ચોમાસામાં ચોમાસાને કૃષિ પ્રધાન ભારત દેશની કરોડરજ્જુ માનવામાં આવે છે. ખેડૂતો અને આ ઋતુની આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે, કારણ કે સમયસર અને સારો વરસાદ પાક માટે અમૃત સમાન છે. ખેતરોમાં ડાંગની બાજરી અને કપાસ જેવા પાકો લહેરાવા લાગે છે. અને પછી નદી, નાળા, સરોવર છલકાઈ જાય છે. અને કુદરત સોળે કળા ને ખીલી ઉઠે છે, ચારે તરફ લીલુંછમ. ઘાસ અને રંગબેરંગી ફૂલો જોઈને મન પ્રફુલ્લિત થઈ જાય છે. અને તે દ્રશ્ય જોઈને ખુબ જ આનંદ આવે છે. વરસાદની ઋતુમાં મોર નાચવા લાગે છે. દેડકાઓ છે ને, ડ્રાઉ-ડ્રાઉ કરે છે, અને સમગ્ર વાતાવરણ ઠંડક વાળું બની જાય છે, ગરમીથી ત્રાસેલા માનવી પશુ પક્ષીઓ અને જીવજંતુઓને વરસાદ રાહત આપે છે, જોકે વધારે પડતો વરસાદ પૂરી જેવી અ કુદરતી આપત્તિઓ પણ સર્જે છે. પરંતુ સમગ સમગ્રતા ચોમાસુ એ જીવનદાત તા અને ધરતીને લીલીછમ ચાદર ઓઢાવતી સૌથી સુંદર ઋતુ છે, આ ઋતુમાં આમાં શું છે કે? ચોમાસુ એ તો ખુબ જ બધા ને, નાના-નાના ભૂલકાઓને તો વધારે જ ગમે છે. અને ચોમાસામાં બધા છો છોકરાઓ ખુબ જ મજા માણે છે, આ તમે કઈ કેવા માંગો છો? આગળ બેન.
હા, આ આપડું ઉનાળો શરૂ થાય ને. ઉનાળામાં ઘણા તાપ ના લીધે છે ને, લોકો ત્રાસી જવાય છે. એના પછી જો ચોમાસુ આવે ને, એ પ્રભુની સૌથી અમૂલ્ય ભેટ છે, કેમ કે ઉનાળામાં લો કો ધરતી સુકાઈ જાય છે, લોકો પાણીને લીધે તરસી જાય છે. લોકોને કેટલાક લોકોને તો પાણી ની એટલી અપૂરતી થાય છે, ને કે પીવા માટે પીવા લાયક પાણી પર એ લોકોની પહે નહીં રહે. કેટલાક ગામોમાં ગામડાઓમાં પણ પાણી ના લીધે છે ને, ઉડામાં અકાલ પડી જાય છે, લોકોના મોટરોમાં પણ જેમ કે જોયેલા છે ને, આસપાસના મોટરોમાં ભી પાણી વગેરા. બધી ની આપૂર્તિ થાય છે, લોકોને પાણી પૂરતું નથી. એમાં જો ચોમાસું છે ને, એ એક ભગવાન નું વરદાન સ્વરૂપ છે. લોકો ખેડૂતો બિચારા ત્રાસી જાય છે. પાણી ના લીધે એ, કેમ કે જો પાણી જો ચોમાસુ ઋતુ નું હોય. તો લોકો ભૂકા મરી જાય, કેમ કે ખેતી એમાં થાય. લોકોને પાણી પૂરતું પાડે. અ પીવાલાયક પાણી નદી, નાળાઓ ભરાય. ત્યારે આપણી ધરતી જે છે ને, ઉનાળામાં એકદમ ત્રાસી જાય છે, ગરમ થઈ. તો એને બી પાણીની જરૂર પડે છે. જો પાણી જો પડે ને, તો ધરતીમાંથી જો સુગંધિત માટીની વસ્તુ માટીની જો સુગંધ આવે ને, આહા એકદમ મન મોહી લે છે. પછી જે ધરતીમાં જે લીલી છમ છવાઈ જાય ને, જેમ તમે કેતા હતા, લીલું છમ છવાઈ જાય. ઘાસ ઉગી જાય, ઝાડવા ઉગી જાય. થી માતા એકદમ જાણે કે એને લીલી છમ ચાદર ઓઢેલી હોય ને. એવું સ્વરૂપ થઈ જાય છે નાના છોકરાઓ તો પેલી નદી નાળાઓ ને પછી એ લોકો ના આસપાસમાં જે પાણી ભરાઈ જાય ને નાના છોકરાઓ તો એટલી મજા માળે કે એમાં નાની-નાની હોડીઓ ને પછી ટાયર ના બધા એમાં પાણી હોળીઓ બનાવે, ઘેરમાં હોળીઓ બનાવે. ને પછી એ પાણીમાં તરાવે છે. એ લોકો નો આનંદમય થઈ જાય એકદમ એટલે લોકો છ ત્રી ઓ લઈને બહાર નીકળે, રેનકોટ રંગબેરંગી રેનકોટ જોવા મળે. ને ખેડુતો પોતાનો ઉમંગ ઉલ્લાસ થી પોતાનો પાક એમાં ખેતરમાં નાખે. ને ખેતીઓ કરે પછી ઘઉં બાજરા જેવા બધા જે આપણને પૂરતી હોય જે આપણને વર્ષમાં બધું ખાવાનું મળે ને. એ બધીની અપુરતી મતલબ જે ચોમાસામાં જે વાવે. તો પછી વરસભર આપણને બધું ખાવાનું મળે. એટલે ચોમાસુ ઋતુ જે છે ને ખેડૂતો માટે એકદમ વરદાન સ્વરૂપ છે. ખેડૂતો આ ઋતુની એકદમ રાહ જોયા- જોયા કરતા છે. ને પછી આ લોકોમાં પૂર આવે, નદીઓમાં પૂરા આવે નદી નાળાઓ ભરાઈ જાય. કેટલાક ગામડામાંઓ છે ને અ કેટલા ગામડાઓમાં કુવા, ખબોચિયા બધા છે ને સુકાઈ જાય ઉનાળા માં. એ લોકો ને પાણી ની માર પડે એટલે આ ચોમાસું જે છે ને. એ લોકો ના પાણી ભરાઈ જાય. લોકોને પાણીની અપૂર્તિ ન પેલો ઉલ્લાસમય જીવન થઈ જાય. લોક લોકોને પાણી મળે, પાણી વગર જીવન અશક્ય છે. પાણી જો ચોમાસામાં છે ને પાણીની એકદમ એવી પેલું અ વરદાન સ્વરૂપ છે ને કે પાણી આપણને પૂરતું જોઈએ જ. પાણી વગર આપણું જીવન અસંભવ છે. તમે કઈ કેવા માંગો છો એના વિશે?
હા, બેન તમે જે પણ કીધું ને, ખરેખર ખુબ જ સરસ કીધું છે. ચોમાસા દરમિયાન છે ને એમ ચોમાસામાં તો. બઉ બધી મુશ્કેલીઓ પણ વેઠવી પડે છે, જેમ કે થો, વધારે જયારે વરસાદ થઇ જાય ને. તો બાઢ આવી જાય અને બાઢ આવે તેમાં ઘણા ગરીબ લોકો છે ને બો પરેશાન થઈ જાય છે અને જે નીચલા વિસ્તાર હોય ને આપણે ગામડામાં કે શહેરોમાં. તે વિસ્તારોમાં છે ને પાણી ભરાઈ જાય છે. અને તે લોકોને બહુ મુશ્કેલીનો સામનો પણ કરવો પડે છે. પરંતુ તે જ જગ્યા પર આપણે જોઈએ તો જે મોટા લોકો અને ઊંચાણ વાળા વિસ તાર વિસ્તારોમાં રહેતા લોકોને છે ને વરસાદ નો છે ને ખુબ જ આનંદ લે છે એ લોકો. એ લોકોને ખુબ જ મજામાં પડે છે. પરંતુ જે નીચા વાળા વિસ્તાર વાળા લોકો છે. જયારે એ લોકોના ઘેરમાં પાણી ભરાય જાય ને તે લોકો બહુ મુશ્કેલીઓ વેઠવી પડે છે. જેમકે એમની ઘરમાં અ એમના બધા સામાન છે. એમનું અનાજ, કઠોળ જેટલી બધી વસ્તુઓ, વાનગીઓ. ખાવાની હોય કપડાં છે, બધી વસ્તુ ભીનાય જાય છે, તે લોકો બહુ મુશ્કેલી નો સામનો કરે છે, અને એના પછી જો વાત કરું તો, આપણેે જેના વિસ્તારો ઊંચા છે, તે લોકો તો જયારે વરસાદ આવે ને, સ્ટાર્ટ થાય, ત્યારે એ લોકો વરસાદ નો આનંદ લેવા માટે ટેરેસ ચડી જાય છે, કેટલાક લોકો અને જેમની ઘરની સામેથી પાણી વહે છે, તે નાના-નાના ભૂનકાઓ કાગળની હોળી બનાવીને એનામાં તરાવે છે, અને ખુબ જ આનંદ લે છે, અને નાના-નાના છોકરાઓ નાવા નીકળી જાય છે, એ લોકો તો ખુબ જ આનંદ લે છે. જેમ કે, મેં આગળ કીધું ને, લીલુંછમ વાતાવરણ થઈ જાય છે, તે તો મને ખુબ જ ગમે છે, મને ખુબ જ સરસ લાગે છે, ચોમાસું તો. ચોમાસામાં મને ખુબ સારું આખું વાતાવરણ એકદમ ઠંડુ થઈ જાય છે, આપણાને છે ને. ચોમાસા ની રાહ એટલે માણસ જોય કે, ગરમીથી એટલા તપી લોકોને અને પાણીથી બી પાણી માટે બી ખુબ જ હેરાન થઈ ગયેલા હોય, ને એ બધા લોકો છે ને. અ ઈંતજાર કરી કે, ક્યારે વરસાદ આવશે? ને ક્યારે આપણાની આ બધી મુશ્કેલીઓ અ પૂરી થશે. તમે કીધુંને કે, ખાડા ખાબોચિયા બધી જગ્યાએ પાણી ભરાઈ જાય છે. અને જયારે પાણી ન હોય, ત્યારે બધા ખુબ જ મુશ્કેલીઓ વેઠી છે, સાચી વાત છે. જયારે વરસાદ જૂન મહિનામાં થાયને, ત્યારે લોકો બહુ રાત જૂન મહિનો લાગે. બધા રાહ જોવા લાગી જાય છે કે, હા હવે, વરસાદ સ્ટાર્ટ થઈ જશે. પરંતુ કોઈ એક વાર ન થાય છે. ક્યારે ક્યારે આખું જૂન મહિનો પણ નીકળી જાય છે, અને જોઈ ઉત્ત ઉત્તર પ્રદેશ બાજુ જો હું વાત કરુંને, ત્યાંની તો ત્યાં ખાસ કરીને, જૂન મહિના વરસાદ નહીં થાય, ત્યાં ત્યાં જુલાઈમાં સ્ટાર્ટ થાય છે. અને ત્યાંના લોકોને ખેતી કરવા માટે ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમને ઘેર-ઘેર બધા લોકોને ત્યાં અ એન્જિન હોતા નથી, એ લોકો એન્જિન દ્વારા કેટલાક લોકો પાણી ભરીને ખેતર વાવે છે, કેટલાક લોકો નહેર પણ એ સમય પર પાણી મળતું નથી, એ લોકો અને કેટલાક ગામોમાં એવું છે. કે નેરની વ્યવસ્થા નથી, અને કેટલાક ગરીબ લોકો છે, જેની પાસે એન્જિનનુંને એ બધાનું સુવિધા નથી. એટલે એમાં એ લોકોને ખુબ જ મુશ્કેલી વેઠવી પડે છે, અને જો વરસાદ સમય પણ થઈ જાય, ત્યાં તો એ લોકોને ખુબ જ સારું લાગે છે. તો તમે બીજું આગળ કઈ કહેવા માંગો છો?
હવે ને‌. ચોમાસુ વાકઈમાં ઈશ્વરનનુઓ બહુ મોટો આપણા માટે વરદાન સ્વરૂપ છે. ચોમાસામાં એવા દ્રશ્યો જોવા મળે છે ને. કે રેમબો આખા વર્ષમાં કદી રેમ્બો જોયલો છે? નથી જોયો, લેકીન જો ચોમાસામાં જો આકાશમાં દ્રશ્યો દેખાયને. સાત-સાત કલરનો રેમ્બો દેખાય. ને એમાં તો મોર એવાના છે ને, આા મોરની તો મજા આવી જાય. દેડકા ઓર પોતાના ગરગડાટથી આખો, પેલો ગગડાટ ગુટ દેડકાઓ અવાજ આપે છે, મોર નાચે છે, બહુ સારું છે. ચોમાસું એટલે બહુ સારું મોસમ છે, એકદમ આ હા સારું છે મેડમ, તમારેથી વાત કરવાનું મને સારું લાગ્યું.
સારું તમારા જોડે ભી વાત કરીને, મને ખુબ જ આનંદ આવ્યો છે, મે આપનો મારી જોડે વાત કરવા માટે, ધન્યવાદ.
સારું. તમને બી ધન્યવાદ હો.